હલો.
મારો અવાજ આવી રહ્યો છે?
હા હા આવી રહ્યો છે મારો અવાજ બરોબર આવી રહ્યો છે? હા હા આવું રહો છે. ઓકે સરસ.
તો ચાલો એક ક્રષપ્રદ આપણે કલ્પના કરીએ.
જો તમને એક દિવસ માટે આખી દુનિયાનું એક નવું શહેર ડિઝાઇન કરવાની તક મળે. તો સૌથી પહેલા તમે શું વિચારશો?
અ હું એવું શહેર બનાવું. જ્યાં લોકો આરામથી મને સુરક્ષિત રીતે રહી શકે. તો હું એવું જ વિચારું કે જ્યાં પણ આપણે રહીએ, કે લોકો રેતા હોય. એ જગ્યા એકદમ સુરક્ષિત અને સારી હોવી જોઈએ. તેથી હું એવું વિચારું કે એવું શહેર બનાવું જ્યાં લોકો આરામથી અને સુરક્ષિત રહી શકે.
સરસ ખુબ સરસ, તમારા મતે સારા શહેર ની શું તે મહત્વની ખાસિયત શું હોવી જોઈએ એ તમે કહી શકશો ખરા?
હા મારા મતે કદાચ. સારા શહેર ની સૌથી મહત્વની ખાસિયત. એ કદાચ સ્વચ્છતા અને સારી સુવિધાઓ હોવી જોઈએ, જો આપણે જ્યાં રહેતાં તો હોય શું, શહેર અથવા ગામમાં. જો સ્વચ્છતા હશે, તો બધા એક રીતે તંદુરસ્ત રહેશું. અને સુવિધાઓ હશે. તો બધાને કઈ તકલીફ નહિ થાય. તેથી જો આપણને વ્યવસ્થિત જીવન જીવવું હોય, તો આપણને સ્વચ્છતા. અને સારી સુવિધાઓ એ ખુબ જ મહત્વની છે.
તમને શું લાગે છે? શહેરમાં હરિયાળી કેટલી મહત્વની છે.
હા.
શહેરમાં હરિયાળી છે એ જોવા જઈએ ખુબ જ મહત્વની છે. કેમ?
કારણ કે તે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે સા હારી હોય છે, જો હરિયાળી હશે. તો જીવન લીલોતરુ એટલે કે હરુંભરું બન્યું રહેશે. અને જો હરિયાળી નહી હોય, તો આપણને તડકો પણ, એટલે કે દિવસે ને દિવસે જે પ્રમાણે ગરમી વધી રહી છે તે આપણને ગરમી પણ વધારે લાગશે. અને જો હરિયાળી હશે તો, વાતાવરણ એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત હશે. તેથી બધા સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશે. તેથી આપણે કહી શકીએ. કે હરિયાળી એ ખૂબ જ મહત્વની છે, કારણ કે તે પર્યાવરણ અને લોકો ના સ્વાસ્થ્ય માટે સારી રહે છે, એટલા માટે.
ખુબ સરસ ખુબ સરસ, હવે જો શહેરમાં વાહનો ઓછા હોય તો, કઈ ફાયદો થઈ શકે ખરો?
હા, જો શહેરમાં વાહનો ઓછા હોય તો આપણેે ફાયદામાં જોવા જઈએ તો ટ્રાફિક અને પ્રદુષણ બંને ઓછા થાય છે. જેટલા વાહનો વધારે હશે, એટલી ટ્રાફિક વધારે થ થસે અને પ્રદુષણ પણ વધારે થશે. તેથી જો પર્યાવરણ અને લોકો ના સ્વાસ્થ્ય માટે આપણને વિચારવું હોય. તો શહેરોમાં જેટલા ઓછા વાહનો હશે, એટલા આપણા માટે ફાયદાકારક છે, તેથી આપણને અ પબ્લિક ટ્રાન્સપોર્ટ નું વધુ લાભ લેવો જોઈએ. પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ નું ટાળવો જોઈએ, તેથી ટ્રાફિક અને પ્રદુષણ બંને ને આપણે ઓછું કરી શકીએ. સરસ.
જો લોકો વધુ સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરશે, તો શહેરમાં શું બદલાવ આવી શકે? હે હા જે રીતે મે કીધું કે આપણને પ્રવેટ ટ્રાન્સ કોની જગ્યાએ જાહેર પરિવહનો એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરવો જોઈએ. તેથી રસ્તા ખાલી રહેશે, અને હવા બધુ સ્વસ્થ બનશે. કેમ કે જો આપણે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરશું. તો દસ લોકો અંદાજ અલગ અલગ ગાડી લઈને નીકળશે. તેવી જ રીતે આપડે જો પબ્લિક હ નો ઉપયોગ કરશું તો એક દસ લોકો એક જ ગાડીમાં આવી જશે. આપણે જોવા જઈએ તો પ્રદુષણનો ગાડીઓનું સીધું જ બચત થઈ શકે. પછી તો તેથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે ન આપ માટે ખૂબ જ ઉપયોગી થશે, અને જેટલા વાહનો ઓછા હશે તો રસ્તા ખાલી રહેશે અને ટાફિકની સમસ્યા નહી રહે, અને હવે વધુ સ્વચ્છ બનશે. ઓકે. ખુબ સારી વાત કરી તમે. હવે તમારા માટે શહેરમાં સૌથી જરૂરી જાહેર સુવિધા કઈ છે? અથવા તો કઈ હોવી જોઈએ? એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જે ખૂબ જ જરૂરી છે. બધા માટે. હમ. મધ્યમ વર્ગના લોકો માટે પણ જોવા જઈએ તો જરૂરી રે અને સારું રે અને વાતાવરણ અને પર્યાવરણ માટે પણ સારું રે. કારણ કે, તે બધાને સરળ મુસાફરીની તક પણ આપે છે, તેથી જાહેર પરિવહનની સુવિધા ખુબ જ મહત્વની અને જરૂરી છે, તેવું આપણે કહી શકીએ. સરસ. હવે, જો તમને દરેક વિસ્તારમાં એક ખાસ જગ્યા બનાવવાની તક મળે તો તમે શું બનાવવા માંગો?
હા, જો મને દરેક વિસ્તારમાં એક ખાસ જગ્યા બનાવવાની તક મળે
મલે તો કદાચ હું મોટું જાહેર બગીચો બના વુ. મૃત જાહેર બગીચો હશે તો ત્યાં લોકો પણ ખુબ અ.. આનંદ કરી શકશે. ઓકે. સરસ. તમને શું લાગે છે? લોકો ખુલ્લી જગ્યામાં વધુ સમય પસાર કરે તો શું અસર પડે લોકો ઉપર. એ તમે કહી શકો ખરા?
હા, જો લોકો ખુલ્લી જગ્યામાં વધુ સમય પસાર કરે તો લોકો વધુ સ્વસ્થ અને ખુશ રહે છે, એવું આપણે કહી શકીએ. જો જગ્યા હશે તો વાતાવરણ પણ એકદમ શાંતિ અને સારું હશે. ને લોકો પણ સ્વસ્થ અને ખુશ રહે છે.
જો શહેરમાં બધું ચાલીને પહોંચી શકાય એવું હોય, તો શું ફાયદો થાય?
હા, જો શહેરમાં બધું ચાલીને પહોંચી શકાય એવું હોય તો લોકો વધુ ચાલશે અને ટ્રાફિક પણ ઘટશે. તો લોકો ચાલીને જશે તો ટ્રાફિક પણ ઘટશે અને લોકોનું રોજ ચાલવાથી અ તંદુરસ્તી પણ સારી રહેશે, એવું આપણે કહી શકીએ. તમારા મતે સ્માર્ટ સિટી એટલે શું? એવું તમે કહી શકો? હા. મારા મતે તો સ્માર્ટ સિટી એટલે આપણે જોવા જઈએ તો ટેકનોલોજી અને સુવિધાઓને સમજદારીથી ઉપયોગ કરતું શહેર. સ્માર્ટ સિટી આપણે જોવા જઈએ, તો જ્યાં ટેકનોલોજી
જે બી સુવિધા- અનેત હોય સાથે સાથે, એક એક સુવિધા પણ ઉપલબ્ધ હોય. અને બધા લોકો સમજદારીથી ઉપયોગ કરતા હોય. એવું આપણે કહી શકીએ કે સ્માર્ટ સિટી સુવિધઓથી ઉપયોગ કરતો શહેર.
સરસ. અને તમને શું લાગે છે? ભવિષ્યના શહેરોમાં ઊંચી ઈમારતો વધુ હશ
ધુ હશે કે ખુલ્લી જગ્યાઓ? આપણે ભવિષ્ય તો?
બંનેનું સંતુલન હોવું જરૂરી છે. ભવિષ્યના શહેરોમાં ઊંચી ઈમારત તો વધું હશે. કે ખુલ્લી જગ્યાઓ વધું. બંનેનું સંતુલન હોય, તો સારી વાત છે. જેથી વિકાસ પણ થાય અને લોકો આરામથી રહી પણ શકે. તો બંનેનું સંતુલન હોવું જરૂરી છે.
ઓકે સરસ. હવે જો શહેરમાં વરસાદનું પાણી સંપૂર્ણ રીતે સાચવી શકાય, તો એનાથી શું ફાયદો આવી શક શહેરમાં વરસાદનું પાણી સંપૂર્ણ રીતે સાચવી તો પાણીની સમસ્યા ઓછી થાય. તો લોકો પાણીનું બગાડ પણ ઓછું કરે તો પણ પાણીની સમસ્યા ઓછી થાય.
તમને શું લાગે છે, કે જે અવાજ નું પ્રદુષણ પણ મોટી સમસ્યા છે? હા, હા ચોક્કસ.
તેને ઓછું કરવા માટે શું કરી શકાય આપણે?
હા. અવાજનું પ્રદુષણ પણ એક મોટ ટી સમસ્યા છે. તો તેને ઓછું કરવા માટે આયોજન અને નિયમો વધુ સાર રા હોવા જોઈએ. જો એનું કઈક આયોજન હશે, અને નિયમો હશે તો એનું પાલન કરશું, તો પ્રદુષણ ઓછું સઈ શકે અને સમસ્યા નિહાળી શકાય છે.
જો દરેક વિસ્તારમાં એક સમુદાય કેન્દ્ર હોય તો શું ફાયદો થાય?
વિસ્તારમાં એક સમુદાય કેન્દ્ર હોય તો લોકો માટે સરસ હવે તમારા મતે ભવિ ષ્યના શહેરોમાં સૌથી મહત્વની ટેકનોલોજી કંઈ હશે ભલા?
હા. મારા મતે તો ભવિષ્યમાં સૌથી મહત્વની ટેકનોલોજી એ સ્માર્ટ ટ્રાફિક અને ઉર્જા વ્યવસ્થા હોઈ શકે. જો સ્માર્ટ ટ્રાફિકની સિસ્ટમ હશે અને ઉર્જા વ્યવસ્થા હશે, તો લોકોને ભવિષ્યમાં ખુબ જ તકલીફ ઓછી થશે. અને જીવન જારું જીવન સારું રહેશે એવું આપણે કહી શકીએ.
સરસ, ખુબ સરસ. તમારી સાથે વાત કરીને મને ઘણું બધું જાણવા મલ્યું. અને તમે જે પ્રમાણે જવાબ આપ્યા એ મને ખુબ જ ગમ્યુ. હા. તમારી સાથે વાત કરીને